કેમ છો?
અરે બસ એકદમ મજામાં. તમે કેમ છો બેન ઘણા દિવસે તમારો અવાજ સાંભળેવા આજે તો
હા હો બેન આજ તમે મને બહુ જ યાદ આવી ગયા એટલે બે દુલાવો આજ માર્ગી બેેન ફોન કરું આજે છે ને બેન હૂનું બ ગેલેરીમાં બેઠી હતી. તો મારી સામે બેન છે ને એને નાનો છોકરો છે. તો એ બેને એને છે ને ફોન આપ્યો. અને ઈ બેન પોતાના કામે લાગી ગયા એક કલાક‌ ઈ છોકરાએ એક ધારો ફોન જોયો તો મને એમ થિયું કે. આ એક કલાક થી બહાર બેઠો છે. ફોન જોવે છે એની મમ્મી કેમ એને કઈ કતી નથી. તું બહારથી ન રેવાળું બે એટલે હું એના ઘરે ગઈ એના ઘરે જઈ અને મે એના મમ્મ મમ્મી ને કીધું મે તમારો દીકરો એક કલાક થી ફોન જોવે છે. તો કે બેન હું શું કરું ઈ કે મારે કઈક બધું કામ બાકી હતું. જો હું એને ફોન ના આપું ને તો એ મને હેરાન કરે એટલે હું છે ને મારે કામ કરવું હોય કે કઈક કરવું હોયને ત્યારે એને ફોન આપી દોઉ ત્યારે મેં એને કીધું તમે આવું આખા દિવસમાં કેટલી વાર આપતા હશો કેટલી કલાક ફોન જોવે. તો કે બેન એ તો લગભગ ફોનમાં જ રહેતો હોય છે. મેન જો બેન અત્યારથી તમે એને આટલું જો ફોન આપશો મોબાઈલ ફોન તો એની આંખને કેટલી અસર કરે આંખને કરે લીવર ને કરે એના પેટને કરે કારણ કે પાચન નહી થાય એનાથી તો તમે એને ફોન ની ટેવ ઓછી કરો. તો કે સાચી વાત છે બેન પણ એને તો જમવામાંય ફોન કરે જોઈએ. જો એને ફોન ના આપીને તો એ જમતું નથી ત્યારે મને એમ થયું કે આ બ જ્યારે આપણેે છોકરાઓ નો વાક કાઢિએ. પણ અત્યારને જો એની મમ્મીઓ જઈને સમજી અને ફોન ઓછો આપે કે ફોન ના કેટલી આડેસર છે. એ સમજાવે તો કેટલું સારું કેવાય શું કેવું તમારું
સાચી વાત છે હો બેન અને આમ જુઓ તો સાવ નાનું બાળક છે ને એને બહુ સમજાવાનું નથી કે આ ફોન છે. એ મને નુકસાનકારક છે પણ ખાસ તો આ માતા પિતા તા એ અને બીજા અન્ય ઘરના સભ્યો એ સમજવાની જરૂર છે. જેમ કે ઘણી વાર કેવું થતું હોય કે મમ્મી ના પડતી હોય પણ વડીલો ઘરમાં હોય ને તેમ કે બિચારાને તું રોવડાવ માને તું જેને હેરાન કરે છો તું જેને રોવડાવે છે ઘણી વાર એવું થતું હોય ઘણી વાર કેવું થતું હોય છે ખબર છે, મા બાપ આપ અન્ય કોઈ સભ્યો પણ ન આપે પણ બાર ના જે વ્યક્તિ આવે ને રમાડવા ક્યારે એ બાળકને પોતાની બાજુ આકર્ષવા માટે એને ફોન બતાવે છે, કે જોું મારી પાસે ફોન છે હું તને ફોટા પાડી દઉં અત્યારે તો ઓલું પેલું સ્નેપ ને ઇન્સ્ટાગ્રામમાં બધા અલગ અલગ મોઢા પણ બની શકે છે કઈક તો એમાં બાળકને બહુ આનંદ આવતો હોય એને નવું લાગતું હોય એટલે અને બહુ કુતુહળ વૃત્યતિ હોય એટલા માટે થઈને. બાળક એના તરફ આકર્ષાશે અને ફોન જોવા પ્રેરાશે એટલે આવી તકલીફ આઈ છે બેન એટલે તમે જ્યાં કીધું ને કે આટલું બધું ફોનનું તમે બહુ સારું કર્યું કે તમે ત્યાં ત્યાં જઈને એ બેનને સમજાઈ આવ્યા આપણે સમજાવા જઈએ તો કોઈ એકનુંું તો સારું થાય એટલે આ વાર્તાઓ એ તે બધી ખાસ કરીને સમજવાની જરૂર છે. અને ઘણી માઉરો શું કરે છે, પોતાના કામ પતાવવા માટે થઈને ઘણી વખત વખત બાળકોને ફોન હાથમાં આપી દે છે. મેં તો જોયું છે મારી એક બેનપણી છેને, એ જેવું કરે છે ઈ એકલી રે છે, બારગામ એટલે એ કેવું કરે
હ
એનું નાનું બાળક છે હજી તો પૂરું છ મહિનાનું નથી બેસતા પણ નથી આવડતુ પણ પોતાનું કામ કરવું હોય, ને એટલે એને ટીવીની સામે આમ સુવાડી દે અને ટીવી ચાલુ મૂકી દી અને મો મો મોટી થથીલી પેલી રાેમસ આવે ને વગાડે એટલે ઓલું કલાકો સુધી છ, મહિનાનુ બાળક કલાકો સુધી જ્યાં સુધી એ રસોઈ કરે પ્લેટફોર્મ કરે અને એના વર માટે ટિફિનને બધું તૈયાર કરે ત્યાં સુધી, એ છોકરુ સ તત, અ બે થી ત્રણ કલાક સુધી મેં જોયુ છે. બેથી ત્રણ કલાક સુધી સતત એ એમ ટીવી જોવે, પાછી મને કેય તે કે હું તો આવી રીતે આપી જ દઉં, એટલે ઘડીક આપણે ય શાંતિ અને એઈ એની રીતે ટીવી જોઈ લે, એટલે આ આપણે બે ત્રણ કલાક શાંતિ. એની મેળે થાકીને સુઈ જા ય. મને ખબરે ય નો રે, અને મારે બધું કામ પતી જાય કચરા પો
આમ જ કરાય. તું ય આવું કરતી હો તો? એટલે મેં કીધું ના રે બાપા, આવું તો કંઈ કરાતું હશે આવી રીતે બાળકની જિંદગી બગાડાય? એટલે ખરેખર માતા પિતા એ સમજવાની જરૂર છે. કે બાળકને ફોન કેટલો આપવો, કેવી રીતે આપવો એને શું મૂકીને એમાં આપવુ
હમ
સાચી વાત છેને, બેન મારી
બહુ સાચી વાત છે, તમારી, કે દરેક બાળક નો, આપણેે વાંક કાઢીએ કે આ તો જો કેટલું જોવે છે, આ તો જો. પણ ના, તમે કીધું એમ કે આ એમના વડીલો છે. કે એમના માતા પિતા છે, એમને સમજાવાની જરૂર છે. તમે કીધું, એ બહુ સાચું છે. કે તેના માતા પિતા જ તે બાળકના હાથમાં મોબાઈલ આપી દે છે. અરે અત્યારના તો એટલું બધું મોબાઈલનું વધી ગ્યું છે, કે અત્યારના જો તો કોઈ છોકરાઓ નીચે રમતા તમે નહીં જુઓ. કે કોઈ ગેમ રમતા નહીં જોવો બધાને નીચે બેસશે, ને કે આપણે એમ કઈ ને કે જા ને ફ્રેન્ડને ત્યાં છે ને તો ચલો હું મારો મોબાઈલ લઈને જઉં છું, એમ કરીન મોબાઈલ લઈ જાય અને ત્યાં બધા ભેગા થઈને ય મોબાઈલ જ જોતા હોય છે. પણ બેન આ બ કારણ એક તો એ છે, કે અત્યારના માતા પિતાઓ નાનપણ થી બાળકોને મોબાઈલે ય પોતાનો પર્સ નલ લઈને આપી દે છે. જેના હિસાબે તે બાળક અત્યારના સ્ટેટસ માની બેઠું છે. પ્લસ અત્યારના કેટલી સુવિધાઓ છે. ચાઇલ્ડ લોક હોય છે, પછી ઇન્સ્ટા લોક હોય છે, ફેસબુ બુક લોક હોય છે, તો એવું કરીને આપે ને મા બાપ, તો ભી હ જી સારું. પણ ના, મા બાપ તો એમ કે છે, તમે કીધું ને એમ જ, કે મારે તો એટલી ફ્રી રેવાય. તો એને તો એનો મોબાઈલ હોય તો ઈ જોઈ ના, તમે એને સમજાવો, કે બેટા મેં તને મોબાઈલ એટલે આપ્યો છે કે હું ને ડેડી બેને આપણેે જોબ કરીએ છીએ તો તારે ઘરે એકલો હો, તો કાંઈ કામ હોય કે કંઈ હોય, તો કાંઈ કામ હોય, તો અમને અર્જન્ટ ફોન કરી શકે, એનો ઉપયોગ માટે છે. પણ ના, એવું કોઈ સમ જાવતું જ નથી, બેન! અને ઘરે આવે, ત્યારે મા બાપ કોય પોતે થાકી ગ્યા છે એમ કરી, અને જમી કરવીને પાછા મોબાઈલ લઈ લે. કે અમે તો ઓફિસ હતા, આખો દિવસ કાંઈ અમે જોવાનો નથી મોબાઈલ એમ કરીને મોબાઈલ બાળકને પૂરતો ટાઈમ નથી આપતા, બાળકને પૂછતા નથી કે શું કરવું છે, શું નથી કરવું, તને શું ગમ્યું, તે આખા દિવસમાં શું કર્યું? તો પછી બાળકને ય કેમ કંઈ પછી મોબાઈલની ટેવ એની મેળે જ પડી જવાની છે એટલે તમે કયો છો ને એમ બહુ સાચી વાત છે કે અત્યારના મા બાપે કે વડીલો એ સમજવું જ જોઈએ અતના મમ્મી ભલે થાકી ના હોય આપણે સમજી કે જોબ કરે ઘર સંભાળે બાળક કરે પણ થોડોક અડધી કલાક કલાક બાળક સાથે સમય આપે એની સાથે રમે તો બાળકને પણ એમ થાય કે ના મારે મોબાઈલ ન લેવું અને જે લોકો જોબ નથી કરતા જેના મમ્મી એ લોકો તો જો બાળકને બહુ ઈઝીલી છોડાવી શકે એમ છે મોબાઈલ કે આપણેે ઓ ચલ રમીએ ચલ તને શું ગમે છે ચલ્ ને બેઠા બેઠા ગેમ રમીએ ચલને આપણે આ ગમીએ ચાલ આપણેે નવી બુક જોઈ ચાલ હું તમને સોરી કો એવું કરી અને બા પોતે જો એની પાછળ ભોગ આપશે ને તો તેનું બાળક છોડી જ દેશે અને સાથે સાથે જોઈને અડધી કલાકનો ટાઈમ કરી નાખે તો પણ સારું જ કેહેવાય શું કેવું તમારું
બહુ સાચી વાત છે બેન તમે જે આ કીધું ને કે અ બાળકને સમય નથી આપતા એક સ્ટેટસ થઈ ગયું છે ફોન આપવું એ એ વાત મને બહુ વ્યાજબી લાગે છે ખરેખર છે ને જો માતા પિતા બંનેજો નોકરી કરતા હોય
હોય તો બાળકને સ્માર્ટફોન અવાને બદલે
એન્ડ્રોઈડ ફોન અપાવવાને બદલે સાદું કીપેડ વાળ પણ ફોન અપાવી શકે છે અત્યારે કીપેડ વાળા ફોન મળે જ છે અને ઉલ્ટાના સસ્તા અ ભાવમાં મળે છે એપણ કીપેડ વાળા ફોન આપ
વાળા ફોન અપાવી શકે છે કે જેથી બાળક
સલામતી માટે થઈને એની પાસે ફોન પણ હોય એ વસ્તુથી અજાણ પણ ન રહેે અને સાથે સાથે એને કઈ પણ પ્રકારની જો અ ઉભી થાય તો એ
માતા ને કે પિતાને કે અન્ય કોઈ નજીકના સંબંધીને ફોન કરીને જાણ કરી શકે પણ સ્ટેટસ પોતાનું એમાં બતાય ને કે ભાઈ જો આવો ફોન અપાવશું તો કેવું લાગશે એની કરતા આપણે સ્માર્ટ ફોન એને અપાવે અને અત્યારના મા બાપમાં કેવું છે ખબર છે હોડ થઈ ગઈ છે પ્રકારની હરીફાઈ માં ઉતરતા હોય છેને કેટ મારા બાળકને તો આટલો ફોન આવડે છે મારા બાળકને આટલો આવડે છે પોતે એમાં ગર્વ અનુભવતા હોય કોઈ બાળક આજે રીલ બનાવશે ને બતાવશે તો એને આનંદ થશે મા બાપને પોતાને જ ખ્યાલ નથી આવતો કે કઈ બાબતમાં ગૌરવ અનુભવવો જોઈએ અને કઈ બાબતમાં દુઃખ થવું જોઈએ એ પોતે આનંદથી વાત કરશે કે જો એને તો આજે ફેસબુક માં બધી ખબર પડે છે મને નથી આવડતું ઉલટાનુંું એ મને શીખવે છે આવી રીતે પોતે એક પ્રકારનું અ અનુભવ ગર એટલે મા બાપે જ સમજવાની જરૂર છે બીજી વાત એ છે કે આમ આપણને એમ થાય કે અત્યારે જે કોરોના આવ્યો ને એ પછી વર્ક ફ્રોમ હોમ બહુ થઈ ગયું છે અને ટ્યુશન ક્લાસ નું કે જે કઈ પણ હોમવર્ક ને એ બધું છે ને એ મોબાઈલ થ્રુ આવવા માંડ્યું છે. બાળક ને મોબાઈલ માંથી ભણવાનું કરવું. પડે એમ છે એટલે મને એમ થાય કે આપણે. અમુક ઉંમર પછી બાળકને ફોન આપ. પણ એની માટે થઈને બાળકને એનો યોગ્ય ઉપયોગ. કરતા શીખવાડવું બહ જરૂરી છે કે ભાઈ એને કેટલા. સમય માટે કેટલું ઉપયોગ કરવો જોઈએ સારી વસ્તુ. વતુ શું છે ખરાબ વસ્તુ શું છે. બાળક ઉપર સતત ધ્યાન રાખવું જોઈએ બાળક કદાચ ભણવા પણ બેઠું હોય. તો પણ એની પાસે ઉઊભા રહીને જોવું જોઈએ. થોડી થોડી વારે કે બાળક શું કરે છે. એ અત્યારે ભણે જ છે ને બીજી. કોઈ એપ્લિકેશન નથી કરીને શરૂ. એવું સતત મોનિટરિંગ કરવું જોઈએ પણ ના. મા બાપ એવું નથી કરતા બસ ફોન આપી દે છે. અને પોતે પોતાના કામે લાગી જાય છે તો એ પણ એક. સમજવાની કે વિચારવાની વાત છે આપણેે. કે ભાઈ આવી પરિસ્થિતિ હોય કે બાળકને ફોન આપવો જ. પડે એમ છે ફરજિયાત. તો ત્યારે મા બાપ તરીકે આપણે શું પગલા લેવા જોઈએ. કે જેથી બાળક. પોતે પણ કોઈ પણ. પ્રકારની ટેકનોલોજીથી વંચિત ન રહે. એનું કાર્ય પણ આગળ વધે અને સાથે સાથે. એની માનસિકતા પણ સારી એવી જળવાઈ રહે સાચી વાત છે ને બેન. સારું બેન તો હું છે ને તમને હું થોડી વાર પછી ફોન કરું મારે. અત્યારે એક અગત્યનું કામ આવી ગ્યું.
આવજો.
આવજું.